હલો
હલો હા હલો
હલો કેમ હલો હમ
હલો અવાજ આવે છે.
હા અવાજ આવે છે તમને આવે છે? હા હા કેમ મજામાં?
બસ મજામા છીએ.
અચ્છા બરોબર હા એકદમ મજામાં તમને કેમ છે? મજામાં અચ્છા તો હું એમ કેતી હતી કે અમારે એમ કે વોટરબાગને છોરા છોકરાઓ બોલે છે નાવાનું જવા માટે તો વોટર પાર્કમાં મજાવ કે આ જે કુદરતી જે નદીને આવે તળાવ કે હોય કે એમાં મજા આવે નાવાની તમે કઈ અનુભવ કર્યો છે એવો?
છ ને વોટર પાર્કમાં તો મને ઓછું ગમે એ બધા નાતા હોય ને તો પાણી હોય ને તેમાં મજા આવે નદી માં સારું રહેે એમ નદી માં ચોખ્ખું જ પાણી હોય ને વેતું પાણી એટલે ચો હોય બધું તો મનંતર નદીમાં વધારે ગમે તળાવ ક નથી ગમતું મને
તળાવમાં તો મારે બીક લાગે હમ જો ને મગરમછ નુ કેટ એટલું બધું નીકળ્યું હોય મગરો ખેંચી ગયા છોકરાઓ લોકો કોને બધે એ છે તો એ
એ તો નદીમાં જ જતા અમે નદીમાં નાયલા છીએ એ તો મજા આવે ચોખ્ખું પાણી હોય ને સરસ હોય એકદમ પાચ જો
એ વાત સાચી એ તમે અમે ચોમાસામાં તો અમે
વોટર પાર્ક માં નથી ગમતું આ થઈ જાય છે વોટર પાર્કમાં ધ નવા જાય તો ને છોકરી ગઈતી બીબી તો બધા કાળા કાળા થઈ ગયા તા બધા સ્કિન બધી કાળી બ્લેક થઈ ગઈ હતી
એ ફ્લોરિંગમાં ફ્લોરિંગ વધારે નાખે ને એમાં એટલે હશે થઈ ગયા થઈ જવાતું હશે કેમિકલ ના ખેને અંદર પાણીમાં એક બીજાને પેલું ના લાગે ને એલર્જી ના થાય ને કે એમાં વોટર બધા ત ટોયલેટ એ અંદર જ કરતા હોય બધા એજ મેં જોયું એ ઘણા લોકો હા એજ એજ સાચી વાત છે હા હા એજ એજ
અને જો ને તળાવમાં હોય તો બધે ભેંસો ન બધા નાતા હોય તળાવમાં, તે એ નથી ગમતું બધું, ગંદકી હોય તળાવ અને આજુબાજુ એટલે, ને આપડે વચ્ચે તો જવાય નહી. તળાવમાં નાવા, ને નદી માં શું વેહતું પાણી હોયને એટલે મજા આવે, આપડે ચોખ્ખું હોય બધું. પથરા હોયન પેલા સરસ, હોય નદીમાંને કેમ મજા આવે એમ ના નાના પથરાઓ ગોળ ગોળ.
હા એ વાત સા, હા એ તો સા જોયા પથ્થા તો.
હા એટલે દેખાય પછ ચોખ્ખું પાણી હોય, એમ નીચે. એટલે તમને સમા વિચાર છે, તમારે જવાનો?
ત્ય એ જ એ હુ પૂસતી તી, મે કીધું તળાવમાં તો ક કે કે મને તળાવમાં તો મને મજા ના આવે કારણકે બીક લાગે રર કે, કે હમા જે કેસ થયો ને છોકરો બચારો. લેવ લેવા વાવણી કરે ને હમણાં બધા. તો વાવણી કરતા હતાને, ત્યા ઓંચીતો મગર આવી ગયો, મગર આવી ગયોને તો બાર વર્ષનો છોખ હા હા ઈ છે, બાર વર્ષના છોકરા ને મગર ખેચી ગયો એકદમ થી. એટલે બીક લાગે એનામાં તો, તો તમને જવું તો આ અ કાલ માંથે રાખ.
શું ક?
આમ મિલી આવશું. હા તો એમ કેતી તી કે, આ મે કીધું એજ કેતી તી એટલે મને બીક લાગે રીતે કને. જવાની, એ તમને જવું હોતો તમે જઈ એ કોરા. મનેતો બીક લાગે, મને બી એજ- - મને બીક લાગે, પેકને જવાની.
હા ગંધાતું હોયન પાણી, હા બરોબર.
હ, હા એ તેજ એ કીધું મેતો પૂછી જવું તમને, એ લોકોને, કે તમને મજા આવે કે ના આવે? ને આઈ એ નદી માંઈ બહું મજા આવતી હશે, કારણ કે પાણી તો આમ વેહતું બધું પાણી આવેને?
હા બરોબર.
એટલા માટે.
હા એમની, હા નદીમાં ગયેલું મજા આવી.
તમે નથી ગયા કોઈ દિવસ નથીમા?
ના એટલે એક વાર ગઈતી દેખને, ગુજરાત માં કયું સપ્તેશ્વરમાં કયું એક હે ધાસાયબ મંદિર હે, સપતેશ્વર કરીને નદી એ. તો હા આમા બાપ પુચી લોકોને પેલા જતાને, તેના બેગામે એક વાર ગયા હતા, સાતમ આઠમ ટાણેજ લગભગ ગયા. બધા અ સમાજ વાળા, બધા ખટારો કરીને ગયા હતા અમે લોકો. ને જમવાનું ત્યાં જ બનાયતુંને, તે ગાવ અમે ઘણા નાના નાના. હતા ત્યારે અમે ગયા હતા.
હાહા બરોબર.
મુ કિઘુ આવીએ તે એ મને થોડી જગ્યા થોડી અખર લાગતી હતી, તો કીધું હવે અહીંયા કરને અમારા તે તેવી છે જગ્યા.
હા હા બરોબર, હા તો જવાય ને, નજીકમાં હોય તો જવાય ત્યાં કઈ આજુબજુ હોય તો એ બાજુ, તો સારું રે. તો પછી એમ નહિ, તમારે નાવાનુંજ પ્લાન છે કે, એમ કે ઓટર પાક કે બીજે કઈ પ્લાન છે એમ.
ના ના બસ કાલે નાવા માટે, છોકરાઓ કે છે તો એમ કીધું અમાર ચોમાસામાં તો લગભગ આ વોટર પાક બંધ થઈ ગયું હશે મારા ખ્યાલથી. કેશુ ચાલુ એ પુ છયુ નથી, બાકીતો આ નદી વાળું છે, કે એનામાં આપણે જઈ શકીએ, એમ થાય કે અ પહિ ન્યા અમારે ત્યાં બધું બહુ દૂર દૂર હોય ફરવાનું, નજીક ના હોય.
અચ્છા
એ થોડું કંટાળવો છે કાલે આગે અડધો દિવસ તો એમ થાય કે પોહચતા જ લાગે બે ત્રણ કલાક તો પછી નાવાનું મ જડે પણ એને સર ધો ધનવા સરસ પડે તને મારે ત્યાં ઝરણા પહેડે ને એવી જગ્યાએ હા હા એવી બે જગ્યા છે એમ હા એવી જ બે જગ્યાએ એમાં બાજુમાં જ ઘટારાની ને છે ટેકાને એમ બહુ સરસ છે ટેને તો એ ત્યાં જઈ શકાય એમ કે તમે કોક સમય અ્યાં આવજો તો તમને બી લઈ ચા લયા સુું
અમાર બાજુ ઝરણા ઓછા હોય તો અર બાજુ વધારે હોય ને ઝરણા
હા અમાં ત ઝરણા હા ઝરણા પડે એક બે વાર અમે નાયા બી એતરણમ એટલી મજા આવે દ કનેમે ચોમાસામાં પાણી કેટલું હોય સરસ
હા ચોમાસા બહુ ના જવાય એટલે શું પાણી ક્યાંથી વધારે ક્યારેક આવી જાયને
હા એ હે હા એ હે આગળ થી પાણી પાણી મૂકે ને એટલે આમાં દિવાળી સુધી હોય પાણી નાહવામાં ઝરણા ત્યારે ઓછા થઈ જાય પણ ઓમ નદીમાં પાણી વહેતું હોય કે ડેમ માં બધું ભરેલું પાણી હોય ને એટલે એ નદી ચાલુ જ હોય તો ત્યાં કને જઈ શકીએ અમે નાવા માટે
હા બરોબર
હા જ મળતા
બીજું શું કર છો તો પછી આવી જ તો પ્લાન બનાવીએ જવાનો તો પછી
હા તે લઈ જય મસ્ત મજા આવે સૌંદર્ય હોય બધું કુદરતી વાતાવરણ હોય એટલે આમ નાસ્તો પણ ઘર ન હોય ને તો મજા આવી જાય પાથર નું લઈ જઈએને તો હા મજા આવે બધું એ
હા ઘરે થી મસાલા વાળી રોટલી ને આલુ ની બટાકા ની સબ્જી ને બધું લઈને જઈએ ખારી ભાત બનાઈ સુ સેગ જોડે લઈ જઈએ આખા દિવસ નું કરીને જઈએે ને હમ વન ભોજન કરવા જઈએ પછી રાતે બાર થી જમી આવીએ એટલે આખા દિવસ થઈ જાય ટુર
હ અને છોકરાઓ ખુશ થઈ જાય ઘરની બહાર નીકળે એટલે એમ થાય મજા આવી છોકરાને ક્યારેક તો લઈ જ બાર મહિનામાં હ એક વખત જ
મા છોકરાને હા એમાં છોકરાને તો બહુ ગમે આ નદી મનાવાનું
હા તો નદીમાં રાખો તમે વટ ટપક મને તળ મના જાઓ
પછી તમારા ઘરના જેમ લોકો કે એ પ્રમાણે પછી તો હ
નામે બે આપ અમારા બેર બે છે ને બે ભાઈ અમારે બે ભાઈ ની ફેમિલી અમે લોકો જઈએ મજા આવે
હા એમ તમે વિચાર્યું હશે ને કે બધા ભેગા થઈ ને કે છે એમજ જવામ મજા આવે એમ કઈક
ના એ તો પછી અમારી ગાડી છે ને ગાડીમાં જઈએ અમે તો
આ એટલે તળાવમાં કે પછી પેલું કે
હા એટલે વળતા પડતા વળતો હોય ને નદીમાં જ કેતા હતા વધારે પડતા ત લોકો તળાવમાં તો કે નથી જવું કે આપણને કે તળાવમાં બી કે પાણી ગંદુ હોય ને એ સ્થિર પાણી હોય ત્યાં ને બધું જમા થયેલું જ પાણી હોય એટલે ગંદકી માં હા બહુ સ્મેલ કરે પડ્યું હા ને કેક વોટરપાર્ક તો વોટર પાર્ક તો આપડે થયા જ છે કે ઈ તો કે હર વખતે નવા નવા થશે જ પણ કે નદીઓ તો કેમ થાય ચોમાસામાં જ આપડે વધારે આવે થાય હમ હમમ જે ચોમાસા વે મોસમ મજા આવેને
એમની નદી એ નાહવા જાઓ ને એટલે પછી શું સાથે દોરડા બોરડા રાખી દેવાના લઈને જવાના દોયડા ક્યારે કોક નો પગ પગ લપશે જાય હા બધું વસ્તુ લઈને જ જવાની હગાથે આપડે કે જતા હોય ને રસ્તામાં કાય બી આપડે ફરવા જતા હોય ને તો એ વસ્તુ તો રાખવી જ જોઈએ. ગાડીમાં ગમે તે કઈ બી થતું હોય તો કામ લાગે એમ.
હા તો તમે કહો છો ને તો એકવાર અમારા અનુભવની વાત તમને એ કરું અમે એકવાર ગયા ગાડીમાં ચોમાસામાં જ ગયા તા તો ગયા ને ત્યારે પાણી વધારે હતું તો કીધું રિટર્નમાં ત્યાં જઈશું અમે પછી અમે ગયા રિટર્નમાં તો થોડું પાણી પા છુ ઉતરી ગયું તો અમે જેવી ગાડી લઈને અંદર ગયા તમારી ગાડી અંદર ખૂચી ગઈ એકદમ જેમ ગાડી ચાલુ કરે ને તેમ પડ્યું પાછલું પડ્યું ને આમાં ઊંડું ગતું જાય ખાડમ પછી નીકળે જ નહી ત્યારે અમે એ તો દોરડા લઈ ગયાં ને કસુ નતા લઈ ગયા પછી જે પાથર જે આપે લઈ જઈએ ને આપે ચાદરોને તૂટેલી થોડીક હમ તો ચાદર લઇ ગયા હતા અમે તો એક ગાડીમાં ચાદર બાંધી ને બીજા લોકોની ગાડી હતી ને મોટી સ્કોર્પ પીયો હતી એ લોકોની તો એ લોકો આમ ગાડીને ખેંચી તો ચાદર વ થી તૂટી ગઈ બોલો ત્યારે ત્યા હા ત્યારથી પછી અમે શીખાણા કે ગમે તે જાઓ એટલે એક લાકડી ને આ
હા
રાઢવું એ જોડે ગાડીમાં રાખવાનું.
હા તો દોયડું તો જોઈએ જ ગમે તે કામમાં આવે તો દોયડું તો આપડે ક્યાંક બગડી હોય તો ખેંચીને લઈ જવી હોય તો દોયડું કામ લાગે ને.
હા હા ત એવું ત થઇ ગયું છે આ ચાદર એમાં તૂટી ગયી ને ગાડી એ ના નીકળી પછી બીજા લોકો ની ગાડી માં હતા દ અર દોરડું જાડું તે બાઘીન પછી અમારી ગાડી બાર કાઢી ત્યાંથી પછી ઘરના બધા જ શીખાઈ ગયા આવી ભૂલ બીજી વાર ના કરાય કે દોરડું તું ને પેલું રાખવાનું ને ગ એક લાકડી
હા ધોકો તો જોઈએ જ અમે પણ રાખીએ બધું હા બધું જ હા બધું જોઈએ
એ કે કે આ જમાનો ખરાબ હે રસ્તામાં કોઈ બી આપને કઈ બી કરે તો ફટ લઈ ને ગાડીમાં કે અમે ડિકી માં ભી રાખીએ ને આગળલી સીટમાં રાખીએ કે ડીકી ખોલવા જવા આપો ટાઈમ ના હોતો આપડે સીટ નીચે રાખી બે સાઈડ ફટ દરવાજો ખોલી નીચે થી આપે કાઢી શકીએ. એટલે બે રાખીએ એમ બરોબર એ જરૂરી હે હા તમે કીધું એટલે મને યાદ આવે બધા સાચી વાત છે અમે એક વાર ફસાણાતા આવી રીતે સેફ્ટી માટે જરૂરી હે હા જો તમે બી જાઓ ને ફરવા તો તમે બી રાખજો ગાડીમાં.
હવ ના અમે તો રાખી અએ છીએ. દોયડુ તો કેદીનું છે ને ધોકો હોય જ ગમે તે જઈએ ને તો ભેગો રાખવાનો જ હા
આ તો હું નાની હતી ને મારા બાપુજી ની બી આદત એજ હતી જતા ને દેશ મને બધા તો એ લોકો પેલા ગાડીમાં એક સામાન પછી રાખતા પેલા એક ગાડી માં એક આગલી સીટમાં રાખતા ને એક પાછલી સીટમાં રાખ એ મને ખ્યાલ હતો પણ અમે તે દિવસે ફરવા ગયા એટલે અમે ભૂલી જ ગયા એ
ભલે તો ક્યાંક થવાનું હોય ને એટલે બધું આપડે ભૂલી જ જઈએ બધું આમે કશું યાદ ના આવે ત્યારે
સાચી વાત છે
હા
તો એ વિષ તો અમે એ જ ફાઈનલ રાખીએ
હો નદી નું જ રાખો મારા ખ્યા ની મારા ખ્યાલથી નદીનું સારું રહેશે એમ
હા એ સાચી વાત છે ને ઘણા લોકો બજા નદી માં આવે ચોમાસામાં બધા નાવ આવતા જો હોય એટલે અમારે એટલેમ ફૂલ નથ દીના વેતી નોર્મલ જ પાણી હોય પણ ગુડા સુધીનું જ પાણી રેતા કારણ ઘણું ઊંડું ના હોય પાણી
હા ટીચા સધી નું હા બરોબર ના ફૂલ વધારે પાણી હોય ને તો પણ નાું નહી નદી ક્યારેતે આપણે ખેંચી જાય પાછો વળી
અમે એટલે જયે જ ની અમને બધા બો બી
હા કિનારી હોય ને ત્યાં આગળ જ કિનારા ઉપર જ નાહવાની અંદર તો જવાનું જ નહી બિલ છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું છોકરાઓને ખાસ ધ્યાન રાખવાનું
હમ ઓમ પછી ઉનાળામાં નદી પૂરી સુકાઈ જાય તો માણસ ત્યાં થી આવજાવ કરે બધા ના ચોમાસામાં જ ખાલી આવ
તમે દરિયા કિનારે ગયેલા છો નાવા એવ દરિયાને તો કેવું ખારું હોય બધું શરીર આપડું કેવું થઈ જાય કે સ્કીન આપડી બધી બર બરાટ થઈ જાય નમક ચોટે ને
હા ના કોઈ દિવસ નથી ગયા એક દિવ એક વાર વસે ત્યાંનો પ્લાન બનાવશું પણ નદી નું જઈ આવીએ નાની નદીઓ મનાઈ આવીએ મજા આવશે ચલો તો બ આવશે ફરી આવીઈ પછી કેવો અનુભવ થાય કે પછી ક